હલો.
હઓ, જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
શું કરો છો તમે?
ઊંઘુ છું. તમે શું કરો?
કઈ નહી મનીષ જતી રહી.
સારું ઓર કામ બધુ પતી ગયું
કે
કામ પતી ગિયું
આમ હા
ચા બનાવી લીધું
હા ચાય બણે લીધી અને પીઈ લીધી કશરરૂમ કાલકાળ સ તરકાર્યો
આ અ છે પરવાની રોટલી આટલી ખાવાનું આટલું ભેગું તો નહી પણ તો પણે
ના મે કો ન બનાતું સાત ચાર સાડે સાત બજે તક બન જાય છે.
બણવશો ને તમે સાત સાડ સાત વાગ્યા તક
હમ્મ.
તો અત્યારે બહુ ટાઈમ બાકી સર
. હલો
હા
હા બોલો
હા કા મમ્મી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
હમ્મ હલો અવાજ ની આવતી
આવાજ આવશે ન બોલો
આવ શું
હમ્મ
સારું એ મેં જોયું તમને્યા
હમ્મ.
. એ
બધા ક્યાં છે.
ના સુબે ગયા છે ને
અમાર મમ્મી કઈ કામ કરવા જતા ર્યા
હા.
ના તમને તમારી મમ્મી હલો
હા.
હું ગો છો તમે?
હલો
હેલો
હા.
ઊંઘો છો તમે?
ની સમજ મે નથી આ
તમે નીર નીકાળો છો
હમ્મ. તું તો કહીએે અહીં સોચ છું હવે તો રોટલી બનાવાની સુવાનો ટાઈમ કરની છે
અમાં
એને ડેનમ અને લવિશા કરે છેઆ કામ
કેમ?
તમારી નાની વાળી બહેન કરેશે આ કામ
હા નાની વાળી કરશે અતુ્ય કરશે અને આશિને થોડો બહુત કરશે
કેવ વામ
હલો હા
કેવું કામ કરેશે તમારી બેન
હ ચાય બનાવી લેવે ને વા દાડો નિકાલ લેેવે તમે કામ કર લેવે રોટલી તો સહી બનાવતા આવે કોની છે બણાવે તો નકશો બનાવી દેવે છે
શું બોલો
કઈ નહી કાલે હું ત્રણ સાડી લાવી છું.
હમમ કેવી કેવી.
તીન લાવી છું એક લેરિયા માટે લાવી છું એક સિમ્પલ લાવી છું. એક કોટન નુ લાવીશું
એને ઘેરમાં પહેનવા કે એને
અને બે તો ઘર માં પહેરવા માટે મતલબ આવે જાવે. ઠીક ઠીક છે, એક તો એક તો કોટન આલ્યું તો અચ્છી છે.
એને બારણું પહેરવું પડે હેને
હમ.
સારું
ઘર મા તો ચાલે છે. એક સાડા ત્રણસોની એક સાડા ચારસો ની અને એક સાડા પાંચસો ની ના એક તીનસોની ના એક તીન સોની એક સાડાચારસોની એક સાડાપાંચસોની
સારું એને મારે ફોટો મેકયુ હે ને
હમ એક તો મારી જીજી લઈ ગઈ છે. હલો એક તો મારી માસીની છોકરી લઈ ગઈ છે. તૈયાર કરીને લાવશે
ઓ એને આ સિલાઈ કરે છે.
હા.
કોણે પેલી
વલ વલ વલ્લભનગર આવશે.
હ સારું
પણ કેમ ના મારે સેમ લીધી છે ને એક સાડી બ્લાઉઝ સીવીને લાવી છે.
સારુ તમારા મમ્મી ને સાથે આવી છે.
ના આજ ના કાલે આય છે તો કાલે આમ સાડી લાવી છે આજ તો મમ્મી ને છોટકી વાળલી આય છે.
હમ હા.
હમ બોલો.
તમે કોણ બુલાવે છે? હલો. હલો. હલો. હલો.
હલો અવાજ નહી આવતી તમારી પાણી પીવ છે.
તમારો છોકરો કટે ગયો છે.
છોકરો ઉંધીન ઉઠી ગયો દાદી ને બોલ. હા હમ. હલો.
હા
હમ હ ઊંઘીન ઉઠી ગયો છે.
કેમ છે.
ઊંગેસે તો ઉઠી ગયો.
હમ
હમ તમે ઊઘીને ઉઠી ગયા છો ચા પી લેવીશે તમારી રૂમ નહી જાવતી કોઈ
હ હ ચાય પીસ અનેલે રાતા તો બહ લેટ હ છ. તો નીંદ આવે છે.
લલમતું તો મટકી મેસે દાદી પલાયગી ના હ રબે એક દિડી બસાસર પૂજા
હમ
હમ હું કામ કરું છુ. એક મિનિટ હા હલો
હલો
હા હું બધ હા અયા હલો
હા હલો
હમ
હલો હ
હમ હલો
હાલો
અવાજ નહીં આવે
આવેન અવાજ
તો પસી
નેટવર્ક મે નથી સય છે
હમ
હ. કઈ બના્યા કેમ છે?
સુ ખાબર ન.
હચછા.
ખબર નહી માને.
હા ત તમે થોડી બનાવ છો.
ના મને બણાવતો અને સો મહિના ન થયો ને એને લીધું મને બણાવતો.
તો તમે કતા મને થઇ જાયને બનાવશો?
અને. છ મહિના થઈ જાય તો પછી કોઈ પણ આવશે.
અચ્છા ઠીક છે. તો ભના માણસસ આવ હતા. અલાદની વણાવ શેની
એને પાણી ને મટકી નઈ હાથ નહિ લગાવતા સવા મહિનો નહી થાય એને પેલા.
પાણી ના મટીકીને હાથ ન લગા
હમ-હમ ના.
કઈશ નીકલ
હ
કઈશ નહી કરવાનું.
હ.
રોટલી ખાવાને મસ્ત્ રહો.
હમ
હચ્છા -અચ્છા હલો. હા.
હા બોલો તમે. તમે તો બોલતાય નહી
ઠીક છે કઈ નઈ હવે ફોન રખું છું ખાણ- પાણ બનાવ છું. શું ખાવાનું?
આટલું જલદી?
હા.
બહ સારું.
ઠીક છે હા.